હલો કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું
હમ આજે હું મારા સ્કીલ સ્કૂલમાં ડિસિપ્લન વિશે લેક્ચર હતો
વાહ ડિસપ્લન ખરેખર જીવનમાં મહત્ત્વપૂર્ણ
હા હા ડિસિપ્લિન તો જીવનમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
અને બધા બધા અને બધા વ્યક્તિમાં ડિસિપ્લન હોવું જોઈએ એનાથી વ્યક્તિ અને એકદમ પર્સનાલિટી સારું લાગે.
અ પણ ડિસિપ્લિનનો સાચો અર્થ શું છે તમે ખબર
નિયમોનું પાલન કરવું. કરવું અને જવાબદારી થી. અ પીછે ના હટવું
હા.
હા મને ડિસિપ્લન નો મેન અર્થ લાગે છે. અને ડિસિપ્લન ડિસપ્લન હર વ્યક્તિમાં હોવું જોઈએ. કે એનાથી વ્યક્તિ એકદમ સરયસ અને અ જેન્ટલ લાગે છે.
હા હા આ તો બઉ સરસ વાત કઈ દીધું તું તો. અ. તને લાગે છે કે દરેક વ્યક્તિ માટે ડિસિપ્લિન જરૂરી હોય છે.
હા અને બિલકુલ હા બાળકો હોય કે મોંટો દુખ. બધા માટે જરૂર છે સ્કૂલમાં ડિસિપ્લન. અ ડિસિપ્લિન માટે અ શિક્ષકો સમજાવે છે બતાવે છે કે ડિસપ્લન શું છે ડીસી પ્લીન કે ક્યારે આપડે એડોપ્ટ કરીએ આ બધું આ બધુ છે.
તો તમે આ શું લાગે કે. ડિસિપ્લિન કેમ જરૂરી હોય છે સ્કૂલમાં પણ.
ડિસિપ્લન હોય તો સ્ટડી સારી રીતે થાય અને. ક્લાસમાં શાંતિ રહે ડિસિપ્લિન હોય તો આપડે અન જે પણ ફી બાત કરી શકાય અને તે પણ તી સારું રિસ્પેક્ટ દેવ શકાય.
હા આ તો વાત તમારી સાચી છે. ટીચર પણ સારી રીતે બિહેવ કરી કરી છે. અને સ્ટુડન્ટ પણ ધ્યાનથી સમજી શકાય લેક્ચર નુ.
બિલકુલ બિલકુલ તમેં સારું કીધું. ડિસિપ્લિનની શરૂઆત ક્યાંથી થાય છે તને ખબર છે.
મારા માટે તો ઘરથી થાય છે ડિસિપ્લીન મમ્મી અને પાપાથી. થસે.
કેવી રીતે.
માતા પિતા બાળપણ થી સારી આદતો શીખાડવે છે. એના અ બાલકોનું.
જેમ કે સવારે ટાઈમ પર ઉઠવું અને ટાઈમ પર સ્કૂલ જાવું હોમવર્ક ટાઈમ કરું ટાઈમમાં કરવું અને કોઈ કોઈ પણ ન શિકાયત નથી ઘર લાવું આ બધ તુ ડિસિપ્લિન છે અને આ માતા પિતા હે ઉં આખા છોકરાઓ અને છોકરી સમજાવે છે ડિસિપ્લિન આપડો લાઈફનો છે.
હમ સારું કહ્યું તું હા હા સારું કહ્યું તું તો. ડિસિપ્લન નો તો સારો અર્થ આપ્યું છું મમ્મી અને પાપાથી. આ મળીલા ડિસિપ્લેન નો. તને લાગે છે કે ડિસિપ્લીન થી વ્યક્તિ સક્સેસ પાવી શકાય.
ચોક્કસ વ્યક્તિ કોઈ પણ એક અ એક્ઝામ અને કોઈ પણ જોબ ક્રેક કરી શકાય.
હા આકે
અ તા રણકે ડિસિપ્લિન વ્યક્તિ પોતાનું કામ સમઝે પણ પૂરું કરે છે અને પ્રોકાસ્ટિનેશન ઓછું થાય છે.
અને ડિસિપ્લન ડિસિપ્લન થી કોન્ફિડન્સ પણ વધુ શકાય.
હા. અ તને કોઈ ડિસિપ્લીન વ્યક્તિનું ઉદાહરણ ખબર છે?
ઘણા સક્સેર્સફુલ સ્પોર્ટ પ્લેયર અને આર્મી ઓફિસર મને લાગે છે તો.
હું તાથી જાદુતરથી આર્મી મા ડિસિપ્લિન બો મને ઈમ્પોર્ટન્ટ લાગે છે. એનો પ્રેસેંટે કરું છું અને ઇન્ડિયા નો પ્રોટેક્ટ કરું. એનામાં ડિસિપ્લિન હોય તો પબ્લિકમાં ડિસિપ્લન હોય. સાચું કીધું ને
હા હા આ તો તમે સાચી કહી દીધું આર્મીમાં ડિસિપ્લન તો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને જે કે ડિસિપ્લિન ના હોય તો કામ સારી રીતે નથી થઈ શકે અને અ કન્ટ્રી નું બચાવા ઇમ્પોર્ટન્ટ હોય આ માટે ડિસિપ્લિન તો બહુ જરૂરી હોય છે.
સ્ટુડન્ટ માટે ડિસિપ્લિન કેમ જરૂરી છે તને ખબર છે. આર્મીમાં તો ઠીક છે કે આ કરેુડ માટે કેમ.
સ્ટુડન્ટ માટે તો સ્ટડી એક્ઝામ અને ફ્ય શિક્ર માટે ડિસિપ્લિન જરૂરી હોય છે.
હ સ્ટુડન્ટ નો એક્ઝામ આવે છે અને ફ્યુચર માટે અને ડિસિપ્લિન જરૂરી છે. ડિસિપ્લન હો જોઈએ ડિસિપ્લન અને ટાઈમટેબલ ફોલ કરવો જોઈએ. ટાઈમટેબલ બનાવવું જોઈએ એક કામ ન ટાઈમટેબલ બનાવવું જોઈએ અને અને એનું ફોલો કરવાવું જોઈએ તો પણ એનું રિઝલ્ટ મળશે. એનો કહે છે ડિસિપ્લિન કહે છે ડિસપ્ન
હા હા આ તો તમે સારી કહી દીધું. સ્ટુડન્ટ માટે તો ટાઈમ ટેબલ ફોલો કરવાનું જરૂરી હોય છે. એનાથી તો ડિસિપ્લિન વધી શકાય છે પણ દરેક અ વખતે ફોલો નથી થતું. ડ ડિસ્ટ્રક્શન થઈ જાય છે ને.
હા મને પણ એવું થાય છે. હ પણ પ્રયત્ન કરતો કરવું જોઈએ.
હ ડિસિપ્લન થી તો મેનેજમેન્ટ પણ અ સારી થઈ શકાય જે પછી-'
બિલકુલ ત લાગે છે કે આવતા લોકો લોકો ગરમે છે.
ના કારણ કે એ બીજાનું ટાઈમ પા અ ટાઈમ પણ વેસ્ટ બહુ કરે છે.
હમ કઈ ન મહત્વ સમજૂ પણિસપ્ ન ભાગ છે તેને શું લાગે છે.
હા આ તો તમને બિલકુલ ચોક્કસ કું છું ટાઈમ તો આ ડિસિપ્લીન નો ભાગ હોય છે.
ડિસિપ્લિન ફક્ત સ્કૂલ્સતી ીમિત છે અને જીવનમાં દરેક કેસ્રામાં જરૂરી છે. ઓફિસમાં પણલ અ અને સ્કૂલમાં પણ સ્પોટ જોઈપર્્ રાવાનું ઇમ્પોર્ છે.
હા હા ફોકસ ડિસિપ્લીન
આમી આર્મીમાં ડિસપ્નવું જોઈએ અને સ્પોર્ટ માફ દશું આપપડો ફૂલ હર લેવલમાં ડિપ્ થું જોઈએ
હા પોતાના લોકો ડિસપ્ ફોલો કરવાનું બ જરૂરી હોય છે તો ડિસિપ્લન વગર સસે અ મુશ્કેલ લાગે છે. ફિટનેસ માટે પણ ડિસિપ્લિન જરૂરી હોય છે ડેલી રૂટીન અ ડાયટ ફોલો કરવા માટે ડિસિપ્લન જરૂરી છે અને જીમ લીડર પણ ક કહે છે કે અ અગર ફિટ રાખવાનું જરૂરી હોય તો ડિસિપ્લિન જરૂરી હોય છે.
બિલકુલ હેલ્ ફૂડ ખું પણ જોઈએ એિસપ્ન કવાય સંકુ ન તમારનું એનું ડિસિપ્લિન કહેવાય. આપડો શરીર સુધીી ના કર કરવાનું આ ડિસિપ્લીન છે. હા, અને સોશિયલ મીડિયા નું તો સોશિયલ મીડિયા પણ... બહુ રીલ આવે છે કે ડિસિપ્લન. અ... લાઈફ નો પોતાનો મની છે.
હા, આા તો વાત સાચી છે. સોશિલ મીડિયા પણ... અ.. બહુ રીલ આવે છે. અને વિડીયોઝ આવે છે. પણ સોશિયલ મીડિયા તો લિમિટ નો યુઝ કરવા જરૂરી હોય છે.
નથી! તો ડિસ્ટ્રક્શન થઈ શકાય.
બિલકુલ.
હમ તને લાગે છે, કે ડિસિપ્લીિન થી સ્ટ્રેસ ઓછું થઈ શકાય.
હા, કારણ કે કામ ટાઈમ પર.... હમ થઈ જાય છે. તે.... પછી લાસ્ટ મુમેન્ટમાં ટેન્શન નથી રહેતી.
હમ આ તો સાચું કહી દીધું હતું. તો ડિસિપ્લન થી..... કામ ટાઈમ પર થઈ શકાય. ડિસપ્લીન અને રિસ્પેક્ટ વચ્ચે.... અ શું સંબંધ લાગે છે? તને
તો ડિસિપ્લિન વ્યક્તિ બીજાનો પણ.... આદર કરે છે. અને નિયમો નું પણ પાલન પણ કરે છે.
હમ અને એક્ઝામ્પલ હોય છે. કે ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા પણ અ આતો ડિસિપ્લન હોય છે. બેસ્ટ એક્ઝામપલ છે.
બિલકુલ, બિલકુલ-બિલકુલ પબ્લિક પ્લેસમાં સ્વચ્છ રાખવાનું પણ ડિસિપ્લિન છે. કચરો ગમે, ગમે ત્યાં ના નાખવો જોઈએ આ આ બધું ડિસિપ્લન છે. ઠીક છે હું તારા સાથે વાત કરી અને મને ખૂબ ગમ્યું. ખૂબ મજા આવી ચલો હું તારાથી બાદમાં વાત કરીશ. જયશ્રી કૃષ્ણ